હાલો.
હલો બોલો ભાઈ.
શું કરો છો ભાઈ હમણાં તો દેખાતા બી નથીને.
બસ ભાઈ અત્યારે બીજી છું લાઈક અહ કામમાં બીજી છું બોલો બોલો.
કેવું કામ પડી ગયું કે ભાઈ ફોન બી નથી કરતા અને મહિને મહિનાી વીતી જાય છે.
એ ભાઈ અત્યારે તો એવુ એમપ્લોયમેન્ટ છે નહી આપણા જોડે તો એક સ્ટાર્ટઅપ કરવાનું વિચારતો હતો નાનું એવું.
સ્ટાર્ટઅપ કરવાનું વિચારો છો એમ તમારે મતલબ જે ફિલ્ડમાં સ્ટાર્ટઅપ કરવું છે એ ફિલ્ડનું તમને પ્રોપર નોલેજ છે ખરી.
એટલે સ્ટાર્ટઅપ એટલે એવું કેકનું નહી કે બે ત્રણ વસ્તુ છે મારી જોડે કે એક તો પછી મારા વાઈફ છે એ જમવાનું સારું બનાવા છે. તો અયા ગાંધીનગરમાં કેવું કે સ્ટુડન્ટ ઝોન બહુ છે સ્ટુડ નો માસ બહુ એમ. તો અહિયાં કેવું કે ક્લાસીસ હોય કા તો પછી અ ઓ લાઈબ્રેરી વધારે પડતી તો એવી જ છે ક કેફે નાનું એવું કેફે ખોલવાનું વિચાર છે ભાઈ હા કઈક એવું બીજું કઈક ખુલી જગ ટ્યુશન ક્લાસીસ કેવું કઈક એવો વિચાર છે બે ત્રણ વસ્તુઓ નનો
એટલે સ્ટાર્ટઅપ જોુ તમે કેફે ન વિચારી રહ્યા હો ને તો અત્યારના જનરેશનમાં કેફે નો મતલબ એવું નથી કે ખાવાનું સારું હોય તો જ કેફે ચાલે અત્યારના લોકોને જોઈએ છે પ્રાઈવેસી એટલે એ લોકો કેફે માં આવે ને તો કેવું કે એમને ઇન્ફોર્મેશન લીક ના થાય એમને શું કે સિક્યોર ફીલ થાય એવું બધું જો તમે પ્રોવાઈડ કરો ને એવી લોકેશન હોય કે જ્યાંથી મતલબ લોકો કોઈ બીવે છોકરા આવે છે તો એમને કેવું મગજમાં હોય કે અમારા સાથે બી બ કોઈ નાવું જોઈએ કે જેમને જોઈ જાય અને ઘરે કહી દે તો એવું બધું તમે પ્રોવાઈડ કરો ને તો
હા હા
ટેસ્ટમાં એક વાર ઓગણીસ વીસ હોય તો ચાલી જાય
ના પછી એ તમાર તમને કોલેજ કરવાનો હતો કે આઈટી સેક્ટરમાં કોઈ સ્ટાર્ટઅપ કરવું હોને આનું એવું તો કઈ રીતે કરાય
જો ભાઈ આઈટી સેક્ટરમાં તો કરવું ને એટલે માથા નો ગણીશું કેમકે જઓ આઈટી સેક્ટરમાં એક તો તમારું નોલેજ ના હોય અને પછી કેવું કે પ્રોપર તમને કોડિંગ આવડવી જોઈએ પ્રોડક્શન ડેવલપમેન્ટ ને બધું વિશે તમને માહિતી હોવી જોઈએ હવે તમે કોઈ બી ડેવલોપર હાયર કરશો તો એ એ તો એની રીતે કામ કરશે પણ ક્લાયન્ટ સાથે તો તમે જ વાત કરવાના
હમ્મ હમ્મ.
એટલે તમે કેવું કે પેલા ડેવલોપરને વગી સમજાઈ ના શકો કે કઈ રીતનો પ્રોજેક્ટ છે કેમ કે તમને માહિતી ના હોય. અને બીજી એવી વસ્તુ થાય કે તમે સ્ટાર્ટઅપ કરી દો ને તો અત્યારે આઈ ટી સેક્ટરમાં ઘણી બધી મતલબ સ્ટાર્ટઅપ ખુલે જ છે અને ફેલ બી થાય છે કેમ કે એ ક્લાયન્ટ હોતી નથી શકતા કેમ કે બહારથી ક્લાયન્ટ ગોતવાના હોય એટલે તમને થોડી મુશ્કેલી પડે, જો એની જગ્યાએ તમે કોઈ કંપનીમાં કામ કરો છો પાંચ દસ વર્ષ. અને પછી ત્યાં તમે રિલેશનશીપ બિલ્ડ કરો છો અને પછી સ્ટાર્ટઅપનું વિચારો છો ને, તો તમને હેલ્પ થાય ગ્રુથ થવામાં કેમ કે તમારી પાસે ક્લાયન્ટની લિસ્ટ હોય એટલે તમે કોલ કરીને પ્રોજેક્ટ વિશે જાણી શકો કે છે કે નહિ કે શું એમ.
હમ્મ હમ્મ એટલે તમારા હિસાબે કઈ પ્રમાણેનું સ્ટાર્ટઅપ કરી રહ્યું ભાઈ.
એ એ તો હવે જુઓ ને તમારા ઉપર છે જો સ્ટાર્ટઅપ કરવું છે ને, તો એવી વસ્તુ પકડવાની કે જે તમને ગમે છે કરવાની. કા તો પછી જો અમુક લોકો એવું કરે કે સૌથી બોરિંગ કામ હોય ને જેમ કે ફેક્ટરીસ નું કામ છે. તો એને એરું પકડે એ કામ સૌથી બોરિંગ કહેવાય પણ જે પૈસા કહેવાય ને વધારે બને એ સૌથી વધારે એમાં બને પ્રોડક્શનમાં.
હમ હમ એક તો ભાઈ મારે બીજું બે વિચાર છે કે મને સ્ટોક માર્કેટનું સારું એવું નોલેજ છે. તો પછી અમારે અહિયાં દસ બાર જણા તૈયાર થયા છે. કે તમે અમને સ્ટોક માર્કેટ શીખવાડો તો અને જે ફી થતી હશે એ તમને આપી દઈશું મેં કીધું વાંધો નહીં કીધું. બે મહિનામાં તો થઈ જશે સફિસિયન્ટ છે બે મહિના. બે મહિનામાં હ કીધું શીખવાડી દઈશ ના પર્પસ અને ફીસ વીસ હજાર રૂપિયા છે. હાલ ને.
અરે એ જુઓ ને તમે શીખવાડો છો એ તો વાત સાચી છે પણ એ તમે રિયલ લાઈફમાં લો કોનુ ઇન્વેસ્ટમેન્ટ કરો જેમ કે ફંડ મેનેજર્સ હોય છે આપણે. તો એવી રીતે તમે કરો ને તો તમને પર્સન્ટેજ બી મળે તો એમાં બી સારી તમ તમે કમાઈ શકો છો.
બરાબર બરાબર એટલે એનો બી એક વિચાર છે કે અ આ જે કેફે વાળું મેં કીધું ને તો મારા વાઈફ સંભાળશે ને બીજું એવું કે કેફેમાં જવાનું પણ કેફેમાં માંસ છે ને બપોર પછી ઓછો થઇ જાય. કારણ કે મોસ્ટ ઓફ લી ક્લાસીસ ને બધું સવારે જ હોય છે એટલે બપોર પછી માટે બીજું મારે એક સ્ટાર્ટઅપ નો વિચાર છે. એટલે હું પાર્ટ ટાઈમ જો આ એલ આઈ સી એજન્ટ તરીકેનું કઈક કરું કા તો પછી આ એ રીતના કોઈ સ્ટોકમા સ્ટોક માર્કેટનું તો કરું ને તો મારે એ તો એકદમ પાર્ટ ટાઈમ જોબ કેવાય કારણ કે હું હ બે કલાક જ લેક્ચર લઈ શકું લેક્ચર લઈ લેવાના બે કલાક રાત્રે. જમીને તો પછી કેવું કે વાંધો આવે એમ.
હા એટલે એ તમે આઈડિયા તમે કરી છો મે કીધું એમ કે સ્ટોક માર્કેટ શીખ વાળો તમે લોકોને પણ કેવું કે અત્યારના લોકો જલ્દી તમારા ઉપર બિલીવ ના કરે જો તમારા પાસે સર્ટિફિકેટ ના હોય કેવું તમે એમના સ્ટોક માર્કેટ નું નોલેજ ખરી તમારી પાસે પણ લોકોને બીલીવ જોવે ને કેમકે આ એવી વસ્તુ છે કે તમે એક વસ્તુ બી ધ્યાનમાં ના રાખો ને જો તમારા પૈસા ડૂબી જાય
ના અહિયાં કેવું છે કે આ બધા અમારા ફ્રેન્ડ સર્કલ ના છે અને ફ્રેન્ડ સર્કલ ને એમના બીજો ફ્રેન્ડ સર્કલ ના છે અને એમને મારું કામકાજ ને અમારો એક્સપિરિયન્સ જોયેલો છે હું મેં લગભગ એમને પંદર વીસ વખત બધાને સજેસ્ટ કરેલા છે સ્ટોક અને એમાં ટોટલી એમને પ્રોફિટ જ થયું છે ને પણ બીજું થોડું ઘણું ને બઉ વધારે માત્રામાં પ્રોફિટ થયું છે એટલે એ મારા કામ મારા નોલેજ થી પ્રભાવિત થયા છે ભાઈ મારા જોડે પેલું કઈ હોય કે ના હોય એ બે નંબર ની વાત છે સર્ટિફિકેટ પણ સર્ટિફિકેટ હોવું બરોબર છે પણ એ લોકો કેવું કે આપણે હવે રિલેશનશીપમાં જ શીખવાડવાનું છે કે એવું પ્રોફેશનલ ક્લાસીસ નથી ખોલવાનું એમ
અરે બીજી વસ્તુ હું શું કહીશ તમે સ્ટોક માર્કેટ શીખવાડશો તો તમે બે મહિના શીખવાડશો બરાબર બે મહિના તમારી ઈન્કમ જનરેટ થઈ ગઈ પછી નવા લોકો તો આવાના નથી ને કેમકે તમારી પાસે સર્ટિફિકેટ નથી કોઈ કોર્સ નથી કર્યો તો એના કરતામાં સારું માનો તો એવું કરો ને ફંડ મેનેજર બની જાવ એમના કે એમના જે અકાઉન્ટ છે એન્જલોના પૈસા તમને આપશે બરાબર તમારે એમની સંભાળ રાખવાની બધી રીતે ઇન્વેસ્ટ કરવાના કોઈને એસઆઈપી માં ઇન્ટરેસ્ટ છે તો એમાં તમારે કરી આપવાનું કોઈને સ્ટોકમાં લેવું છે તો તમારી રીતે લેવાનું એમને પૂછું કેવાનું ખરી કે આ સ્ટોક તમારી આઈડી માંથી લીધો છે નથી લીધો પણ એવું સજેશન આપો છો તમે તો તમે એ તો ફ્રીમાં આપો છો ને
હુમ્મ, હુમ્મ,
તેના કરતા આ કરો તો સારું પડે.
ફંડ મેનેજમેન્ટનું હ ને? એ તો ભાઈ મારે અવે સારું એવું ચાલી જાય એમ ફંડ મેનેજમેન્ટનું. અ અઈયાં કેવું કે પબ્લિક મોસ્ટ ઓફલી વા પબ્લિક પાસે પૈસા બોઉ ઓછા અને એ ઇન્વેસ્ટ કરવા માંગે જ છે અમારી સોસાયટીમાં અને બીજી બોઉ હોય. કેન્સલ કરવામાથી બોઉ, એટલે ક્લાઈન્ટ તો મને મળી રેશે ફંડ મેનેજમેન્ટમાં.
હા, એજ વાત છે ને? અવે જુઓ, તમે કોચિંગ કરશો? તો અવે કેવું ત્યાં એયરા લોકો એમનું મગજ દોડાવશે બરાબર યુટ્યુબમાં કંઈક ઈન ફોર્મેશન મલી ગેઈ કે, આ સ્ટોક ચાલી જશે તો એ લોકો પરચેસ કરી દેશે. અને પછી નામ તમારું બગડશે જો સ્ટોક માઇનસમાં જસે કે આને મને આવું શીખ પળી ગીયું, અને કોચિંગ ક્લાસ પછી જે લોક કો પાંચ જણા નવા જોડાવાના હોય એ બી એ પેલા લોકો ના પાડે કે ના આમાં તો આવું છે. પણ એના કરતા જો તમે ફંડ મેનેજર બની જાઓ છો અને એ લોકોને પ્રોફિટ આપો છો. તો એ લોકો બીજા પાંચ લોકોને કેશે કે ભઈ આ માણસ સાથે મેં સંપર્ક કરીને આવી રીતે તે ફંડ મેનેજ કરે છે મારો અને મને જ સારું એવું પ્રોફિટ કરી આપે છે તો એ તમને પાંચ નવા નવા ક્લાઈન્ટ લઈ આપશે.
બરાબર, બરાબર, આમ તો ચાલે એવું જ છે ભાઈ આ આઈડિયા તમારો. કે ફંડ મેનેજમેન્ટનું કરાય.
ફંડ મેનેજમેન્ટનું કરાય એ જ ને અને બીજું તમને એક વસ્તુ સલાહ આપીશ કે તમે જેમ કીધું ને કે કેફે ખોલવું છે, તો એ આઈડિયામાં બી હું તમને સમર્થન ન કરી શકું. કેમ કે જુઓ, અત્યારે તમે ક્લાઉડ કિચન ખોલો ને, તો એ વધારે સારું પળે કેમ કે તમારે જુઓ એક તો ઘરે બધા, ઘરે બેઠા મેનેજ કરવાનું. અને બીજું કે, તમારો જો સ્વાદ સારો હશે ને, તો લોકો ઓનલાઈન ઓર્ડર આપવાના જ છે.
હ, હ, એટલે? એ બી ચાલે, કે ઓનલાઈન વાળું બી કરીએ તો બી ચાલે ઓનલાઈન ઓર્ડર બી સારા એવા મળી રેશે. રિસ્પોન્સ સારો હોય છે, એમ મેં બે-ત્રણ જણા કેફે વાળા છે અમને પૂછી જોયું. કે ઓનલાઈન બી ઓર્ડર આવતા હોય છે, એમાં રિસ્પોન્સ બી એમાં બી સારો જ છે.
હા, કેફેમાં કેવું છે? ખબર અત્યારે? લોકોને ખાવું નથી ગમતું, તમે જેટલું ખાવાનું ડિઝાઇન કરીને આપો ને એમને એટલું મતલબ ફોટા પાડશે ને એવા બધા શોક હોય એ લોકોના. એટલે એમાં કેવું કે તમારે પ્રોપર ડિઝાઇન કરવું પડે, અને લોકેશન બી એવી કેફેની પકડવી પડે કે જ્યાં છોકરા અટ્રેક્ટ થાય. અને એમને પ્રાઈવેસી બી જોઈએ.
એકદમ એસ્થેટિક કેફે હેને, એ એસ્થેટિક બનાવાનો જ વિચાર છે અમારે એક ઇન્ટીરિયર ડિઝાઇન જ છે અમારા મિત્ર જ છે. એમણે કીધું કે, હું તમને એકદમ સસ્તામાં અને એકદમ એસ્થેટિક લાગે ને, જોરદાર લાગે ને એવું કેફે તમને ડિસાઇન અંદરથી કરીને આપીશ. ને બોઉ એમ ઇન્ટીરિયરનું તો એમને કેવું પડે એમ નથી, એટલે એ પ્રમાણેનું બનાવું છે, એકદમ જો ને અ ઇન્વેસ્ટ કરવાનો પ્લાનિંગ જ છે ત્રણ લાખ સુધી, બસ, ત્રણ લાખથી વધારે નથી કરવા.
તો તમે કેફે ના જ ખોલો, રેવા દો, કેમ કે ભાડા અને બધું થઈને ત્રણ લાખ તો તમે કીધું ને અત્યારે જે કેફે છે હોય છે ને ત્રણ લાખ તો એમના ખાલી મિ મિનિમમ જે કિચનનો ખર્ચો આવી જતો હોય છે, અને જે ઇન્ટીરિયર ડિઝાઈનિંગનું તો અલગ
ઇન્ટેરિયર ઇન્ટેરિયર ડિઝાઇનિંગનું જ કઉ છું કે ત્રણ લાખ બીજા નઈ, અને બીજા જમવાનું ને એ બધું છે ને ટીચર નું તો એ બધું અલગ જ કઉ ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં એ કેવું કે ભાઈ એની ઓળખાણ છે ને તો બધું માલ સામાન ને બધું સસ્તું આવી જશે આપડે અને એલા કામ કામકાજ બને રાજ કરી આપશો અને કારીગર બી અમને એડો છે જ એટલે વાંધો નહી આવે ભાઈ
હા હા ગમે તેટલું સંભાળે ગમે તે એટલું માલ સસ્તો લાવે પણ જો આજકાલના જે અમદાવાદમાં જે કેફે છે એવા ડિઝાઇન કરવા જશો ને તમે તો ત્રણ લાખ તો તમારે મતલબ ઓછા જ પડવાના છે એની તો ગેરંટી હું આપું
હમ ના ના એટલું મોટું નઈ આપડે ખાલી બે દુકાન જ કરવારનું છે ભાઈ વધારે મોટું
બરાબર સારું સારું ચલો અત્યારે કોલ આવે છે આપડે પછી ડિસ્કસ કરીએ બધું
એ હા ભાઈ